કેમ આજકાલ તો તમે દેખાતા જ નથી ને, ક્યાં ફરો છો?
કામમાં બીઝી હતો, તમે બોલો તમે કેમ છો?
હા મજામાં છે આજુ ને આજકાલ કેટલી ગરમી લાગે છે, વાતાવરણ જ બદલાયા કરે છે ખબર જ નહી પડે શું કરવાનું એટલી બધી બીમારી આવી ગઈ છે વાત ન પૂછો.
હા એ તો બહુ પ્રોબ્લેમ છે, બધાને જ પ્રોબ્લેમ છે વેધર એક દિવસ ગરમી લાગે એ પાછું સાંજે ઠંડક લાગે, એવુ થયા કરરે ઘરે છોકરાઓ બી બીમાર થઈ જાય છે, તમારે ત્યાં કેવું છે, બી છોકરાઓને કેવું છે.
હા અમારે ત્યાં પણ એવું જ છે, સવારે એટલી ઠંડીક લાગે પછી ગરમી લાગે હમણાં બે ત્રણ દિવસથી તો એટલું પવન ને વાવાઝોડું થ્યાં કરે. કરે એટલે ને પછી વરસાદ પડે છે, એટલે વાતાવરણ એટલું બગડી ગયું એના રીતે. છોકરાઓ માંદા પડે શરદી. ખાસી ને, એવું બધું ચાલ્યા જ કરે છે, ને પાછા બહાર જાય એટલે કઈ ને કઈક ખાવામાં આવી જાય તો પાછું બીમારી ચાલુ થઈ જાય, કરે એટલે હવે ઘર ના ઉપાય ચાલુ કર્યા છે, ધીરે ધીરે કે તુલસી નો રસ પીવડાવ પછી આદુ નાખીને ફુદીનો નાખીને એવી, રીતના રસ પીવડાવે એટલે ઘરનું થોડું ચાલે. પીવડાય એટલે થોડું થોડું સારું છે, પણ હવે આ વાતાવરણ ના લીધે સારા થાય એટલે, પાછું ચાલુ થ આ કરે ને બહાર જાય એ લોકો સાથે રમે એટલે, એ લોકોને હોય એટલે છોકરા મને બી આ. બી આ કરે છે.
હા હા એ તો બરાબર, એ લોકો છેને. બાળકોને સ્કૂલમાં જાય એટલે ચેપ લાગી જ જાય જલ્દી, એમાં તમારે ઘરના ઉપાય બી કરવાના ને ડૉક્ટરની કોઈ દવા ચાલતી હોય, તે એક બે દિવસ આપી દે તો જલ્દી સારું થઈ જાય. ને ઘરના ઉપાયમાં તો ઘણા ઉપાય છે, હળદરનું પાણી પીવડાવ હોય એ લોકોને દૂધ ને ગમતું હોય તો પછી તમે આદુને અદુસરના પાનનું મિક્સ કરીને ગરમ પાણી કરીને બી તમે આપી શકો થોડું, છોકરાઓ માટે મધ નાખી દેવાનું તો એ લોકો પી જાય. એ રીતે તમે ઘરના ઉપાય કરશો તો થોડું, સારું રહેશે રાહત રહે એમ એટલે સારું.
હા એતો બરાબર વાત. છે પણ હવે દવા તો કેટલીક દવા રોજ રોજ દવા આપે એના કરતા આવી રીતના ઘરે એ ઉપાય કરે તે સારું પણ હવે ગરમી તોજ માર્ચ જ ચાલુ થ્યો તો એટલી ગરમી લાગે છે. અને સવારે એટલી ઠંડક લાગે છે સાંજેી એટલી. ઠંડક લાગે કે વાત ની પૂછો એના લીધે. બધજ બીમારી આવી એમ. કરે છે ના ના મોટાથી માંડીને હમણાં આ સિઝનમાં ગરમીની સિઝનમાં વરસાદ પડે તો શું કરવું તેજ નહી ખબર પડે એટલે વાતાવરણ બી બદલાઇ જાય. યા યા જ કરે એટલે ખબર નહી પડે એના લીધે હવે બધ. પાકમાં બી નુકસાન થયા કરે એકદમ જ ગરમી પડે એટલે બધા પાકમાં બી નુકસાન થાય શાકભાજી બી. મળે ની જલ્દી ને બધું એના લીધે ખાવામાં બી શું ખાય હોય ગરમીમાં ખાવાનું બી ઓછું ખાવું પડે એટલે આ રીતે જ્યુસ ને એવું બધું આપવું પડે છોકરાઓને બી કે ખાવાનું ઓછું ખાય તો વાંધો નહી જ્યુસ ને એવું આપે એટલે જરા થોડુંક લોકોને ઠંડક રહી ને હમણાં તો હવે ફ્રૂટ્સ જ વધારે મળે શાકભાજી ને એવું મળે જ નઈ. નઈ નઈ કોઈને ખાવાનું. પણ ગમતું નહિ મને એના લીધે શું કેવું તમારું.
થઈ જાય ને નવરાત્રિમાં બધા કે છે કે નવરાત્રિમાં એટલે જ લોકો બી ઉપવાસ રાખે છે કે. થોડું ઓછું ખાઈને બોડી અત્યારે ડાયજેશન માટે અને થોડી વીક ર એટલે છોકરાઓને બી એ લોકોની ઈચ્છા નહીં હોય તો ફોર્સ કરીને ખવડાવું નહીં જોઈએ નહીં તો ગરમીમાં ડાયજેશન ઇસ્યુસ આવી જાય તો પછી એ લોકોને ગળું ખરાબ સાથે લુઝ મોશન ની પ્રોબ્લેમ બી ચાલુ થઈ જાય એટલે તમે. એ ખાાસ. જો એમ ફોર્સફુલી ના ખવડાવતા ને બીમાર હોય તો ઘરે જ થોડું રમાડવાનું એટલે બહાર બહું જ બીજું ઇન્ફેક્શન નહીં લાગી જાય
હમ એમ. તો છે પણવાત.. વાતાવરણ બી એટલું ચેન્જ કે આ આપણા હવામાન ની અંદર જ એટલું બધો ઠંડક આવી જાય કે એના લીધે લોકોની શરદી ખાસીને એવું ચાલ્યા જ કરે એટલે આપડે પેલું શુ કે વાતાવરણ શુદ્ધ રખવું પણ આજુબાજુમાં જે એરિયામાં ને બધું આપણા ઘરની નજીક જ બધું સારું રાખીએ તો થોડું બીમારી એ લોકોને ઓછી આવે એટલે ને ઘરમાં જ આપડે આ બધું રસ ને એ બધું પીવડાવ્યા કરવાનું એટલે એ લોકો માંદા ઓછા પડે ને ગરમી એટલે ખાવાનું છે એટલે ખાવાનું ઓછું ખાય તો વાંધો નહી આવે થોડું એ લોકોને રમે તો ખાવાનું બી પચી જાય કે ગરમી ની અંદર હવે પાચન શક્તિ નબળી પડે તે બરાબર છે તમારું કહેવાનું પણ હવે છોકરાઓ છે એટલે થોડું ઘણું ખાયને માંદા બી પડે પણ ઘરના આપ ઉપાય કર્યા કરે તો એ લોકોને શરદી ખાંસી તાવ નહીં આવે હમણાં જ અમારા અહિયાં હતા એક બે તેને પણ એવું થયું અચાનક જ એમને શરદી ખાસી તાવ બીમાર તો દવાખાને દવાખાને જાય એટલે ડોક્ટરને કમાવાના ધંધા એટલે એ લોકો તો એડમિટ જ કરી દે એટલે આવી રીતના ઘરના જ ઉપાય કર્યા કરે થોડું થોડું તો એ બીમારી થોડી ઓછી આવે અમે આજકાલના ડોક્ટરનું તો કેવું છે કે તરત જ કંઈક થોડું નાનું થાય એટલે દવાખાને દાખલ કરી દે એટલે આપડણે ઘરે જ સાવચેતી રાખીએ તો સારું ગરમીમાં તો હમણાં એટલું બધું પાણીમાં પાણી ખોરાક ને બધામાં જ પાણી ખોરાક ના લીધે છોકરાઓથી માંડી ને મોટા બધા જ બીમાર પડે છે એટલે આપડે ઘરે જ ઉપાય કરે તો સારુ
હા એ વાત બરાબર છે અત્યારે ફ્રૂટ્સમાં બી એવું છે આ ગ્રેપ્સનું બી બો આવે છે ન્યૂઝમાં કે બરાબર એમાં જીવજંતુ બો હોય છે તો બરાબર મીઠાના પાણીમાં વોશ કરીને તમે આપો ને નોર્મલ ઓછી આપો તો સારું નહી તો એનાથી બી ડાયરિયા થઈ શકે કાં તો ગળામાં પ્રોબ્લેમ થઈ શકે છોકરાઓને તમે આપો છો ગ્રેપ્સ
હા આપીએ છે એમ પણ બો વાંચ્યું છે
હા તો ધ્યાન રાખજો થોડું
હમ્મ બધામાં જ હવે તો એટલી બધું મિલાવટ કરે શાકભાજીમાં બી ને બધું જ કઈ જ શુદ્ધ નથી આવતું બધું આપણેે જ આપણે ઘરે બધું રોપવું પડે તેથી થોડી બીમારી ઓછી થાય હવે તો લોકો કેવું કરે કે બધા પોતાની ઘરે જ ઓર્ગેનિક કરીને અ ઘરે જ પોતાને શાકભાજી વાવે એટલે થોડક કાળજી રે બીજું કઈ નહી હમણાં બહાર ના બધું જવું ફ્રૂટ થી માંડીને શાકભાજી કે માંડીને બધું જ એટલું બધું ફર્ટિલાઈઝર વાળું આવે કે વાતને ન પૂછો ટમેલ ની અંદર બી એવું જ આવે ઇન્જેક્શન વાળા આવે એટલે લાલ લાલ દેખાય આપણને ઉપરથી એના લીધે બધી બીમારી આવ્યા કરે ગ્રેપ્સ માં બે એવુંજ છે.
હા હું. વોટવરમેલન નું તો હવે ગવર્મેન્ટ બી હવે ચેતવે છે બધાને કે તમારે ચેક કરવું હોય. આ રીતે ચેક કરાય કે આ કલર નાખેલો છે કે નેચરલ એનું છે એ રીતે એ ઘણા વિડીયો એ લોકો બી મૂકે છે હવે તો કે પબ્લિકને અવેરનેસ રહે ને પબ્લિક થોડું ધ્યાન બી રાખે ખાવા પહેલાં એવી રીતે ઘણી વસ્તુ તો માટે એ લોકો ચેતવે છે કે. તમે અ કશેબી ખાવા જાઓ તો ધ્યાન રાખો તમાર સ્વાસ્થ્યનું ગમે તેમ. ગમે ત્યાં જઈને ખાઈ નહીં રહેવાનું એમ કારણ કે એ લોકો કઈ રીતે બનાવે કેવું બનાવે કોઈને કંઈ ધ્યાન નહીં રહે એટલે ગરમીમાં બાર બી એવોઈડ કરો ને ઓછું ખાવો તો સારું નહી તો એમાં છોકરાઓને તો વાંધો પડે જ પણ આપણે બી સાથે માંદા પડી ગયા તો સાચ ખાવાનું કોણ એમ. એટલે એ બી ધ્યાન રાખવું જોઈએ. ગરમી સિઝનમાં.
હા એ બરાબર છે હમણાં તો પનીર ની અંદર પણ જોઈ તો પનીર ની અંદર એટલું ડુપ્લિકેટ પનીર ખાવામાં પણ એવું જોઈએ એના લીધે બધા માંદા પડે ને પેલું પનીર માં તો એકલું એ લોકો શું કરે અંદર બધું જૂનું જૂનું જે હોય તે બધું નાખ નાખ્યા કરે તો એમાં પનીર જે ડુપ્લિકેટ પનીર આવે. એના લીધે માંદા પડે. બીજી બધી રીતે બી એવું જ ખાવામાં બી ગમે તેમ ખાવામાં જો આવી જાય ને ગરમીની સિઝન માં એટલે માંદા પડાય એટલે મોસ્ટ ગરમીની સિઝ સિસન મા તો બહાર નું ખાવાનું એવોઈડ કરીને ઘરે જ બનાવું જોઈએ મા બી ઓછી આવે બધી જ રીતે બપોરના સમયમાં બી આ ગરમી એટલી લાગે લૂ લાગે એના લીધે છોકરાઓને બહાર નીકળવાની જોઈએ અને આપડે બી ઓછું બહાર નીકળ. એવુ જોઈએ એના લીધે જ થોડી લુ ઓછી લાગે. આપકે
હા નીકળીે તો બધું બાંધીને ટોપ. વિભરને જાય તારો પડે કે ગરમી ઓછી લાગે ફેસ પરની તો સ્કીિન પ્રોબ્લેમ બી અહિ ગરમી ઓછી લાગે ફેસ પનહીં ફાવતો હોય તેને ગરમીના સ્કીિન પ્રોબ્લેમ બી ઘણા થઈ જાય એટલે એ બી એક ગરમીમાં પ્રોબ્લેમ રહે છે કે. બપોરે જો જવું પડે કંઈ કારણસર તો પ્રોપર ઢાંકીને જવાનું તો સારું પડે એમ.
હા એ તો બધું એવું જ પણ છોકરાઓને બી કાઢીએ હ અહી તો બધુ એવુ જ પણ છોકરાઓ ને બી કાઢીએ સનસ્ક્રીનને બધું બાંધીને લઈ જવું પડે એ લોકોને કેમ કે ગરમી ના લીધે લૂ લાગી જાય તો એ લોકો માંદા પડે એટલે લૂ નહી લાગી જાય એટલે તો લોકો કે કેરી ખાવાની. ને કાંદો ખાવાનો જેથી લુ ઓછી લાગે એને માંદા નહી પડે એટલે તો આપણે આ ગરમીની સિઝનની અંદર આ કેરીને કાંદો ખાવા કે લોકોખ છ. બનાવીને.
ને પાણી બી તમારે પીવડાવતું જ રહેવાનું. એટલે તમે જે પહેલાં કીધો ને જૂસ ને તો કોઈને જૂુસ નહીં ભાવતું હોય તો એ લોકોને પાણીની માત્રા બી એટલે તમે જે પેલા કીધુ એમ પીવળ જ ઘણીક તો કોઈ છોકરાને ઓઆરએસ ભાવતું હોય ને ઓઆરએસ હોય તો ઓઆરએસ બી આપી શકો તમે એમ જ બી. એકાદ વાર એટલે થોડુંક એનર્જી બી આવે ને પાણીની માત્રા બી ડડીહાઈડ્રેટ નહીં થાય એની બોડી.
હમ બરાબર તમા મારી વાત પણ હવે શું કે છોકરાઓ હમ બરાબર તમારી વાતપોતે પાણી પીવાનું ઓછું કરે એટલે આપડા કઈ કહેવાય જબરદસ્ત લોકોને પીવડાવવું પડે આપણેે એટલે એ લોકોને ખા આવી રીતના જે આપડા ફ્રૂટ. ખાય તેની અંદર પાણી વધારે આવી જાય તેવા ફ્રૂટ્સ આપે તો સારું પડે લોકોને વોટરમેલન છે પછી આ પાણી વધાર આવી જાય તો તેવા ફૂટ આપે તો સારૂ પડે એ લોકો ને વોટરમેલન છે સકરટેટી છે એ બધાની અંદર પાણી એટલું ભરપૂર માત્રામાં આવે એટલે એવું બધું ખાય તો જ પેટમાં બી ઠંડક લાગે એ લોકોને એવા બધા ફ્રૂટ્સ સાથેખે તો પાણી માત્ર વધારે આવે
હા બરાબર છે સારું ચાલો ધ્યાન રાખજો ને જોજો ત કઈ કામ હોય તો કહેજો મને હું હવે હેલ્પ કરીશ તમારી
હા હા બરાબર તો આટલું બધું આટલું બધું જાણવા મળ્યું તો સારું હવે તમે બી આટલુ બધુ જાનવા મડ્યૂ તો સારુ અવે તમે બિ સાચવજો ગરમી એટલી બધી લાગતી છે કે વાત ન પૂછે એટલે ગરમીમાં પપા બહાર જવાનું થોડું ઓછું કરજો
હા હા સારું ચાલો બાય